અરે ત્યાં ખવાય ગયા ક્યાર ન ફોન કરું છું
અરે ભાઈ ફોન તો સાઈડમાં હતો પણ તું આટલો હાફે કેમ રહ્યો છે
હ હાી ન શું કર્યું પેલી ટ્રીપ નું નક્કી કર્યું કે નહી આપણે રવિવારે નીકળવાનું છેવ
રવિવારે પણ વાત તો આવતા મહિનાની હતી ને તે અચાનક પ્લાન બદલી નાખ્યો
પ્લાન નથી બદલ્યો પેલા હોટલ વાળાનો ફોન હતો રવિવાર પછી બુકિંગ ફૂલ છે
તો પછી કાલે કેમ નોતું કીધું મારે ઓફિસે રજાની વાત કરવી પડશે ને
અત્યારે જ કરી દો ને મેસેજ યાર તારા બોસ ને ક્યાં ના પાડવાના છે તો હું તો એમનો ખાસ છે
ખાસ બાસ કઈ નથી કામ વધારે છે એટલે ના પાડી શકે હમ પણ લોકેશન કયુ ફાઈનલ કર્યું
લોકેશન તો પેલું જ છે જે આપણે નક્કી કર્યું હતું એ અત્યારનું વાતાવરણ અહં જોરદાર હશે
પણ ત્યાં તો ગયા વર્ષે જ ગયા હતા કઈક નવું વિચારીએ તો
હવે અત્ય્યારે નવ વિચારવાનો ટાઈમ નથી યાર ઘરે બેસીની ટીવી જોવો
ના રે ના એવી તો નથી જોવું પણ ગાડી કોની લઈ જવાની તારી કે મારી
તારી ગાડી બેસ રેસ્ટ યાર મારી પેલું એસી નો થોડો પ્રોબ્લેમ છે
દર વખત તારું એસ બગડી જાય ઓ ચાલ વાંધો નહી પેટ્રોલ શેરિંગ રહેશે ને
હા ભાઈ હા હવે શેરીિંગજ રહી ને તું તો આટલો કંજોસ ક્યાંથી થઇ ગયો હું બધું સેટ કરી દઈશ
રંજુ સયની વાત નથી આ તો સ્પષ્ટતા હેને ફવી સારી ખવાનું શું કરશો રસ્તા માં કે સાથે લઈ જઈશ બનાવીને
રસ્તામાં ઢાબા ઉપર જમી લેશુ કે ભઈ ગરમા ગરમ કાઠિયાવાડી મોજ પડી જાય એવું કઈક ખાઈ લેશુ.
હા ઈ વાતે હાચી હો પણ જોજે મોડું ના થાય સવારે પાંચ વાગ્યામાં નીકળવું પડશે.
પાંચ વાગે? તું જાગી જઈશ ને ભાઈ? મને તો લાગે છે કે મારે તો ઘરે ઢોલ વગાડવા આવવું પડશે.
તું તારી ચિંતા કર હું તૈયાર રહીશ. બસ હવે ફોન મૂક અને મને પેલા રિસોર્ટનું નામ મોકલ.
હ હમણાં વોટ્સઅપમાં મેસેજ કરું છું જોજો પાછું હવે ના ન પાડતો.
નથી પાડવાનું ભાઈ ના મળીએે કાલ સાંજે બધું પ્લાન કરતા વધારે સારું ચાલે છે.
ઓકે ભાઈ ચલો ડન છે બાય.